બસ બજામાં શું કરો છો તો
બસ જો હવે જરાક આ સમય મળ્યો એટલે થોડુંક ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠી હતી અને હવે તો કોઈ વાર એટલો બધા રીલ્સ આવે છે ને કે કોઈ વાત એવું લાગે કે આપણા મનની વાત ઇન્સ્ટાગ્રામ બધું સાંભળી જાય છે એટલે આપણે એક વખત જો કોઈ વસ્તુને લાઈક આપી આપી હોને તો એ જ જાતની રીલ આવે વ્યા કરે છે ખબર ની
હમ આ એમાં એવું છે કે એને એકચુલી છે ને આ પહેલેથી ગૂગલ સર્ચમાં સર્ચ હિસ્ટ્રીમાં એને સ્પાઈડર જે સર્ચ કહેવાય છે અને ઈ આલ્ગોરિધમ એ લોકો નાખીને આખું આ પ્રણાલી બનાવેલી છે કે તમે જે વસ્તુ લાાઈક કરો જે પણ રીલ જોતા હોવ એ જ એ લોકો કન્ટિન્યુસ એમાં આલ્ગોરિધમમાં સેવ થઈ જાય કે ભાઈ આ ભાઈ આ લોકેશનથી આ જ રીલ જોએ છે એટલે વધારે પડતી તમને એ જ બતાવ્યા રાખે અને એની કારણે જેને કહીએ કે હિસ્ટ્રીમાં તમારે ઘણીવાર આપણને કેટલા જણા કહેતા હોય છે કે તમારે આનાથી બચવું હોય તો હિસ્ટ્રી ક્લિયર કરવી જોઈએ એવા ઘણા સેટિંગ્સ પણ હોય છે મને પણ બો ખબર નથી હોતી પણ આવું બધું હોય છે એમાં તો તમે એ પણ કરી શકો તમને એક એક પાછું એકનું એક રિપિટેશન એવું આવે નહીં એક તમે કંઈક બીજું કંઈક જોતા હોય કોઈ સિરિયલની લિંક જોતા હોય કે કોઈ પિક્ચરનું જોતા હોય કારણ કે આજકાલ ઇન્સ્ટાગ્રામમાં હું જોઉં છું કે હવે વ અ ખબર નહીં અનાયસે કંઈક ક અ અ જેને કહેવાય ના જોવાનું એવું પણ આવ આવવાનું ચાલુ થઈ ગયું છે તમને શું લાગે છે આ વાતમાં
હા પણ એવું બધું આવે પણ એના માટે તો આપણે કોઈ દિવ સર્ચ જ નથી આપ્યું હોતું પણ કોઈ વાર મને એવું લાગે છે કે એવી રીતના છે ને અ આપણે સ્ક્રોલ કરતા હોઈએ ને બરાબર ત્યારે ભૂલમાં આપણે સ્ક્રોલ આપણો અંગુઠો છે ને ફોલો ઉપર ઘણી વાર પ્રેસ થઈ જાય છે પછી મેં એક એકાદ બેવું હતું અ ઓલું યંગસ્ટર નું ઓલું કઈક કઈ કઈ કેહેવાય એ લોકોને કઈક લેંગ્વેજની લિંક હતી બો સારું શીખવાતા હતા પણ મને એ પછી મને થયું મે કીધું મેં કેને ફોલો કર્યું પછી ધીરે ધીરે ધીરે ધીરે હું ઇન્સ્ટાગ્રામ સ ઓબ્ઝર્વ કરીને વાપરવા માંડી ને ત્યારે મને ખબર પડી કે ઓહો હો હું જે સ્ક્રોલ કરું છું ને તો ભૂલમાં કોઈ વખત મારથી સ્કોર ફોલો બટન દબય જાય એટલે અમુક ન ગમતા વસ્તુ વસ્તુઓ પણ ફોલો થઈ જાય છે એટલે શું થાય કે આપણને એ ફોલો થઈ જાય એટલે એના જ જેવું સિમિલર બીજું હોય એટલે એવું જ આવ્યા કરે એટલે પછી કંટાળો આવે ને મારે તો મોટે ભાગે શું હોય કે ફૂડ રિલેટેડ હોય અને અ કોઈ એપ ના રિલેટેડ હોય કે ભાઈ કરિયર કાઉન્સેલિંગ વાળું તો હમણાં એઆઈ ના થોડા સેમિનાર વેબિનાર હોય છે એ જોયું છે પણ એમાં એ કઈ ખાસ જોવા મળતું નથી ને મેં તો જેટલા ચેક કર્યા ને હવે હમણાં એ કંઈક હતું કે ભાઈ તમે અ વોઇસ રેકોર્ડ કરો ને પૈસા કમાવો વોઈસ રેકોર્ડ કરો ને પૈસા કમાવો તો એમાં મેં અ જોયું કે ચલો ને આપણે ઘરે બેઠા કઈ કરીએ એટલે મેં વળીએ એમાં અ પેલા જે મેસેજ આવે ને ચેટ ગ્રુપમાં એમાં મેસેજ વાંચ્યા તો એક અ નેગેટિવ કોમેન્ટ હતી કે ભાઈ નહી કરતા શરૂઆતમાં બે વખત પૈસા આપે છે ને પછી એ લોકો તમારી પાસે પૈસા લઈ લે છે એટલે મેં શું કર્યું કે એ જે બેન હતા ને એ બેનને મેં ચેટમાં મેસેજ કર્યું કે ભાઈ મે તમારો આ એપમાં અ તમારી કમેન્ટ વાંચી ને એટલે તમને અપ્રોચ કરું છું તો કેવું છે આ કમાઈ શકાય એવું છે કે ઘર બેઠા તો મેં કીધું હું કોઈને સજેસ્ટ કરું જેને ખરેખર પૈસાની જરૂર છે તો એ કે કેય ના બે વખત તો એ લોકો સારા પૈસા આપે છે પછી ત્રીજી વખત છે ને એ લોકો પૈસા માંગવા માંડે છે એટલે કે કે એ લોકો જીન્યુન નથી પણ હા મેં જોયું કે જે લોકો જીન્યુન હોય છે ને એ કોઈ દિવસ યુઝર પાસેથી પૈસા લેતા નથી એટલે તમારે જો એવી કોઈ એપની જેન્યુનિટી ચેક કરવી હોય એટલે ઇન્સ્ટા પર શું થાય છે કે એસી ટકા ફ્રોડ અને વીસ ટકા જન્યુન હોય છે પણ ઓલી કહેવત છે ને કે પાડાના વાકે પખાલીને ડામ એટલે ઓલા એસી ટકા જીન્યુ ના હોય ને એને કારણે જે વીસ ટકા જીન્યુન વન છે ને એ લોકોની પણ ચકાસણી કરવી અઘરી થઈ પડે છે તમે કોઈ દિવસ આવી કોઈ લિંક ટ્રાય કરી છે ખરી.
હા મેં આવી લિંક તો ટ્રાય નથી કરી પણ મને એવું યાદ છે કે અમારા એક અ મિત્ર હતા એને કંઈક અ શું કેહેવાય ઓલું ડોનેશનની એક લિંક એટલે કે કોઈક ભાઈ હતા અને એમ કે કે હું લોકોને મદદ કરું છું પૈસા આપવાની તો ઈ એમને એમના મોબાઈલમાં મને બતાવેલું એમને અને એમને લાાઈક કરેલું અને પછી તો એવી જાતની તો લગભગ એક જ નામના લગભગ અગિયારથી બાર એકાઉન્ટ હતા અને પાછા નંબર પણ આપે તમને ફોન પણ કરે પણ પાછો વોટ્સઅપ કોલ જ કરે તમને અને તમે લોકેશન ફોન જ્યારે આવે ત્યારે એમનો જે કોલ આવે ત્યારે તમે જે સાદો કોલ આવે ઈતો એ બીજા કન્ટ્રીમાંથી પરદેશમાંથી બીજા કોઈ કન્ટ્રીમાંથી આવે અને ઈ પણ જે આપણે નોટ એક્સેપ્ટેબલ હોઈ જેરેકે ઈ એવા દેશોમાંથી ફોન કરે અને એની લીધે એઈ પોતે ફસાઈ પણ ગયા પૈસા પણ નહીં મળ્યા ઉઊલટાના પૈસા ગયા બેંકમાં એમને ચાર્જિસ લાગ ગયા એવું ઘણું થયું એટલે હવે એમને મેં આઈડિયા આપ્યો બકુ બાઈ. તમે આ ક્લિયર કેશ કરી નાખો એટલે બધું વા નીકળી જાય તો તમને વાંધો આવે નહીં અને તમે આ જે લિંક ની વાત કરી રિલેટેડ ટુ આપણે આ જે ત કીધું કમાવાની જે વાત કરી તો એમાં તો ઘણી વાર મેં જોયેલું છે કે એ લોકો જે લખે છે કે ભાઈ એક લિંક તમે સિલેક્ટ કરો અને તમે આના પર વિવરણ આપો અને ત તમને પચાસ રૂપિયા આપીએ અને સો રૂપિયા આપીએ પણ એ લોકો પછી મે અંદર મે જોયું ઘણા જણા જે લખે છે કે તમારે મેમ્બર્સ વધારતા જવાના એટલે ઓલુ કને મલ્ટીલેેવલ માર્કેટિંગ કેવું હોય છે તો એના પરથી મને ખ્યાલ આવી ગયો કે આ તો એક જાાતનું એમેલેમ જેવું જ છે સિસ્ટમ કે જેમાં તમે મેમ્બર ઓછા બનાવશો તો પછી તમને એ લોકો પાછા એમ કહેશે કે ભાઈ તમારા મેમ્બર ઓછા હતા એટલે હવે અમે તમને આમાં કંઈક હેલ્પ કરશું નહીં કરીને એટલે પછી બહુું એમાં આગળ વધ્યો નહોતો કરીને હા અને તમે જેમ સાચી વાત કરી કે એંસી ટકા નહીં હું તો નેવું ટકા કહું કે નેવું ટકા આમાં બધું ખોટું જ આવે છે દસ ટકા જીનયુ ન હશે પણ ખરેખર મને એકવાર વિચાર આવે કે આવડી મોટી આ જે કંપની છે ઇન્સ્ટાગ્રામ જેવી કંપની છે એ લોકોએ પણ અંદર એવી જાતનું કંઈક સોફ્ટવેર કે એલરિધમ બનાવવું જોઈએ અને એ લોકોએ કઈક કંટ્રોલ એવો મુકવો જોઈએ કે ખરેખર જીન્યુન ઇન્ફોર્મેશન ને સાચી ઇન્ફોર્મેશન આવે અને સારી રીતે કમાઈ કરી શકાય શું લાગે છે તમને.
ના ના સાચી વાત છે પણ એટલે આમાં છે ને એક લોન અકાઉન્ટિંગનું પણ બહુ થઇ જાય છે અમારે એક હ મારું ગુગલ મેપિંગનું થોડુંક કામ કરું છું ને તો એમાં એક સાઉથ ના એક ભાઈ હતા. ખૂબ શ્રીમંત છે ને ગવર્મેન્ટ જોબ ને ખૂબ સિક્યોર બહુ વ્યવસ્થિત માણસ હતા તો એનો અકાઉન્ટ કોઈએ ક્લોન કરી ને એમ એવું કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામમાં છે ને અકાઉન્ટ ક્લોનજ બહુ જલ્દી થઈ જાય છે. એટલે એમણે શું કર્યું અરુલ પ્ર પ્રશમની જગ્યાએ એના નામની જગ્યાએ એની જગ્યાએ ઈ કરી નાખ્યો બરાબર. એટલે આપડે કોઈ એટલું ઝીણવટ થી તો નામ વાંચતું જ ન હોય એટલે બધાને એ મસ્તું કે આ એમનું જ અકાઉન્ટ છે તો એમનો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ મને અર્જન્ટલી દસ હજાર રૂપિયા જોઈએ છે અ અત્યારે મારી પાસે કોઈ જીપે કેવું કઈ નથી ને મારી વાઈફ ઘરે ગઈ છે તે આ મને અર્જન્ટલી જોઈએ છે તો તું અહીંયા ભર ને એટલે મને જરાક સ્ટ્રાઈક થયું કે ભાઈ અટલો મોટ માણશ છે એ ધારે તે કરી શકે એવું છે સાઉથ ઇન્ડિયામાં તે મારી પાસે દસ હજાર રૂપિયા કેમ માંગે છે એટલે મેં પૈસા ટ્રાન્સફર કરતા પેલા છે ને એક એમના બીજા એક ભાઈ છે એમને મે ફોન કરીને પૂછ્યું કે ભાઈ આવું આવું છે. તો કે ઈટ્સ એઇમ્પોસિબલ પછી અમને ખબર પડી કે ઈ એમનો અ અકાઉન્ટ હેક થ પેલું ક્લોન અકાઉન્ટ કર્યું હતું એટલે પછી એ અમે એમને તરત જ મેસેજ કર્યું ને એમણે તરત જ પોતાના ફોટોને બધું ચેન્જ કરી એટલે એમના જ અઉન્ટથી કરતું હતું પછી એમ લોગ આઉટ લોગ નને બધું પ્રોસીજર કરી ને પછી સોશિયલ મીડિયામાં મેન પેજ ઉપર એમણેઅ લખી દીધું કે ભાઈ મારું અકાઉન્ટથી કોઈ પણ વ્યક્તિ પૈસા માંગે તો તમારે એને આપવા નહી કારણ કે મારું અકાઉન્ટ ક્લોન થઈ ગયું છે એટલે આ ઘણી વાર છે ને આવી રીતના આપડી બઉ સાવચેતી રાખવી પણ જરૂરી થઈ પડે છે હવે જો કદાચ મેં તે દિવસે સાવચેતી કે જરાક થોડી એલર્ટ થઈ ગઈ એને કારણે મ તો મારે એવી રીતના હ જો હું આપી દેશ તો મારા તો અત્યારે પૈસા વ્યા જત ને દસ હજાર રૂપિયા એટલે આવી રીતના ઇન્સ્ટાગ્રામ પર તમે વાપરતા હોવ ને ત્યારે આવી પણ સાયબર સિક્યુરિટીના ફ્રોડ પણ બહુ ઈજીલી થાય. છે કારણ કે ક્લોનિંગ અને એ બધું બહુ ઈઝીલી થઈ જાય છે એમાં એવું માર માનવું છે. ને બીજું કે એવું જ એક મારી સાથે પણ અ થયું હતું કે હું એક સોશિયલ વર્ક કરતી હતી તો મને એનો ફોટા અપલોડ કરવાની આદત હતી તો ત્યાંથી મને એક જણનો મેસેજ આવ્યો કે બેન તમે બહુ સરસ કરો છો કામ અમારે તમને કઈ મોકલાવું છે એટલે હું પણ નવું નવું ઇન્સ્ટાગ્રામ વાપરતા શીખી હતી એટલી બધી આદત તો મને તદ્દન નવું અઉ અકાઉન્ટ હતું એટલે મેં અ મેં કીધું હા મોકલાઓ તમે એટલે મેં મારો વોટ્સઅપ નંબર આપ્યો હતો અને વોટ્સઅપ પર જ વાત થતી હતી અમારે તો પછી એમણે એમ કીધું કે હું અત્યારે લંડન થી પાર્સલ મોકલાવું છું. નહી તમને અઠવાડિયામાં મળી જશે એટલે બધું સારું એટલે મને એમ કે કુરિયર આવ ને પછી બે ત્રણ દિવસ પછી એ મેસેજ આવે છે કે ભાઈ પાર્સલ તો ઈન્ડિયા પહોંચી ગયું છે ને તમારે કઈક કસ્ટમ માટે અવાયું છે તો તમારે પૈસા ભરવા પડશે એટલે એમાં એવું છે કે મારો દીકરો ઈકોનોમિક્સ ભણતો હતો અને એને આ બધી વસ્તુની થોડી ઘણી ખબર એટલે એને મેં એને વાત કરી મે તું જો જો આવી રીતના છે. ને આપડો તો આવીતના આવે છે આ બધી ગિફ્ટ ને આપણે પૈસા ભરવા પડશે બેટા તો એને તરત જ દિલ્હી કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો ને એમણે અમને કહ્યું કે ભાઈ આ વસ્તુ ફ્રોડ છે અમે લોકો કસ્ટમ ડિપાર્ટમેન્ટ કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા મામાંગતું નથી એટલે આપણેે એ રીતે ચાલી જવું જોઈએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમારી પાસે ત્રીજો પૈસા માગે એટલે સમજી જવાનું કે આમાં કઈક દાળમા કઈ કાળું છે.
બરાબર સાચી વાત છે તમારી આ ખુબ સરસ વિષયો ઉપ આજે આપણે વાતચીત કરી એમ ખબર પડી કે આ સોશિયલ મીડિયા તો બરાબર છે પણ સોશિયલ મીડિયામાં કેટલા ગેરફાયદા કેટલા ફાયદા એ આપણે બરાબર સમજવું જોઈએ. એ રીતે વપરાશ કરવો જોઈએ અને ખરેખર આજે આ વાત કરી તમારી સાથે ખૂબ આનંદ થયો ફરી મળશું બીજા ટૉપિક ઉપર ચાલો આવજો.
આવજો ધન્યવાદ.